હલો હ કેમ છે હું મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું આજે એક રસપદ્ર વિષય પર વાત કરીએ
જરૂર કયો વિષય
ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ
બહુ સરસ વિષય છે આજકાલ તો લગ લગભગ વધરીધી કરે છે
મારો અવાજ આવી રહ્યો છે
નહી નહી આવતો
હા આજે આપણે ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ પર વાત કરીએ
હા હા એ બહુ સરસ આજે તો ઓનલાઈન ખરીદી કરે છે
હા સાચું મને મોબાઈલ મને ઓનલાઈન શોપિંગ વધારે ગમે છે
કેમ એનું કારણ
કારણ કે ઘરે બેઠા ખરીદી કરી શકાય છે બહાર જવાની જરૂરત નથી
એ તો સાચી વાત સમય
હા અને ઘણી વસ્તુ એક જ જગ્યાએ મળી જાય છે
હમ્મ પણ મને ઓફલાઈન શોપિંગ વધારે
એવું કેમ
કારણ કે દુકાનમાં જઈને વસ્તુ જોઈ શકાય છે
હા એ તો ફાયદો તો છે, ના હોય પણ જોઈ શકાય છે.
ખરીદીમાં ક્યારેક સાઈ
હા બિલકુલ ફોટોમાં જેવું દેખાય, એવું હંમેશા મળે એવું નથી.
પણ, હવે રિટર્નની સુવિધા. દ પણ
હા, પણ પાછું મોકલવામાં સમય લાગે છે.
તે વાત પણ સ સાચી ઓનલાઈન શોપિંગમાં વસ્તુ તરત જ મળી જાય છે.
હા, અને ઓનલાઈન ખરીદીમાં ડિલિવરીની રાહ જોવી પડે છે. ક્યારેક તો બે ત્રણ દિવસ પણ લગી જાય છે.
હા પણ ઓનલાઈન ઘણી, મળે છે,
હા, તહેવારો માં તો, ખાસ ઓફર હોય છે.
એટલે! છે.
હા આ તો સાચી વાત કઈ તમને, ઓફલાઈન દુકાનમાં પણ ક્યારેક સારો ભાવ મળી જાય છે. જો ઓળખાણ હોય તો વધુ ડિસ્કાઉન્ટ પણ મળે.
સાચી વાત, ઓનલાઈન ખરીદીમાં ઘણા બ્રાન્ડ એક સાથે જોઈ શકાય છે.
હા અને ભાવની સરખામણી પણ સરળ બને છે.
એક ક્લિકમાં ઘણી માહિતી મળી જાય થાય છે.
હા, ઓફલાઈન શોપિંગમાં દુકાનદારની સલાહ પણ મળે છે. ક્યારેક એ સલાહ કામની હોય છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદતી વખતે.
હમ, મોબાઈલ કે લેપટોપ ખરીદી તી છે.
હા ઓનલાઈન રિવ્યુ વાંચીને પણ, નિર્ણય લઈ શકાય છે.
મને તો રિવ્યૂ બહુ ઉપયોગી લાગે છે. છે, બધા રિવ્યુ સાચા હોય એવું
હા એ તો જ હા, એ જ વાત એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ, ઓફલાઈન શોપિંગમાં પરિવાર સાથે જવાની મજા પણ આવે છે.
હા ખાસ ખાસ કરીને મને પણ ગમે છે. શોપિંગ સાથે ફરવું પણ જઈ શકાય
હા અને તેની સાથે ખાવાનું પણ મળી જાય. એટલે એક નાની મજા ભરેલી ટ્રીપ અઅ બની જાય.
ઓનલાઈન શોપિંગમાં એવી સુવિધા વધારે મળે છે ખાસ કરીને વરસાદમાં કે ગરમી મી માં.
હા બહાર જવું ના પડે, રાત્રે પણ ખરીદી કરી શકાય. દુકાનો તો સમય પછી બંધ થઈ જાય છે. ઓનલાઈન સ્ટોર તો ચોવીસ કલાક ખુલ્લા હોય છે.
હા આ મોટો ફાયદો છે. અને મોબાઈલની વસ્તુઓ ઓનલાઈન ખરીદવી ગમે છે. અને શુંઝ ઓનલાઈન ખરીદવા ગમે હ છે
હા મને પણ એટલે બંને બંને ઓન બઃન્નેનાં પોતાના ફાયદા છે
હા અને થોડા ગેરફાયદા પણ છે. સ તેમજ સમજદારીથી ખરીદી કરવી જોઈએ.
સાચું, જરૂર હોય ત્યારે જ ખરીદી કરવી જોઈએ, ફક્ત ઓફર જોઈને વસ્તુ ન ખરીદવી જોઈએ.
હા ઘણી વખત લોકો બિનજરૂરી વસ્તુ ખરીદી લે છે. અંતમાં હું કહીશ કે ઓનલાઈન શોપિંગ સમયે બચાવા વે છે ઈશ કે ઓફલાઈન શોપિ પિમાં બ એ છે એટલે બંને હીતેસ
હા વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે પસંદગી કરવી જોઈએ અને અ મારો તમારાથી એક પ્રશ્ન એવ હતોું કે અફ અ ઓફલાઈન શોપિંગ થી સ્થાનિક દુકાનદારોને પણ ફાયદો થાય છે ને
એટલે આ બધા નોલેજ નથી તે તેના
અચ્છા અરે આપડે ઓફલાઈન ખરીદીએ તો આપડા કોઈ પહેચણ વાળા દુકાનદારો હોય તો તેનો ફાયદો થાય એટલા જ
હા એ પણ છે બરાબર ઓળખાણ પણ બ બની જાય છે
હા ઓનલાઈન શોપિંગમાં એવો સીધો સંપર્ક નથી થતો
હા બધું બું એપ છે પણ ગ્રાહક સેવા તો
હા મળે છે પણ ક્યારેક જવાબ આવવામાં સમય લાગે છે
એ સાચું છે કે ત્યારે મ રાત્રે ઓનલાઈન ખરીદી કરી છે
હા એક વખત રાત્રે અ ગ્યારા વાગ્યે હેડફોન ઓર્ડર કર્યા હતા
એ તો ઓનલાઈન શોપિંગનો મોટો ફાયદો
હા કારણ કે સમયની કોઈ મર્યાદા નથી ઓફલાઈન દુકાનો તો નક્કી સમય સુધી જ ખુલ્લી હોય છે
હા અને રજા ના દિવસ હોયે છે
હા મને એક વાત ગમે છે
કઈ વાત
જ્યારે આપણે મોલમાં જઈએ ત્યારે નવી વસ્તુઓ પણ જોવા મળે છે
હા તે તો છે ક્યારે ખરીદવાનો વિચાર ના હોય
હા અને મિત્રો સાથે જવાની મજા પણ આવે ઓનલાઈન શોપ શોપિંગમાં એ અનુભવ નથી મળતો
બરાબર ઓન ઓનલાઇન શોપિ શકાય બોજ જાણવો ઉપયોગી રહે છે ખાલી વસ્તુ
હા હા હા એ તો તમને સાચી વાત કીધી હું પણ પેલા રેટિંગ જોઉં પછી જ લઉં છું સમાન
ઓછું રેટિંગ હોય તો નથી એ સારી ટેવ છે
હા એ તો છે આજકાલ તો ઘણા લોકો મોબાઈલથી જ બધું ખ ખરીદી લે છે
હા ટિકિટ કપડા પુસ્તક પુસ્તકો બંધ સરણ બનાવ્યું છે
હા પણ તેનો સમજદારીથી ઉપયોગ કરવો જોઈએ
અનેક લોકો વધારે ખરીદી પણ કરી નાખ
હા કારણ કે ખરીદી કરવી બહુ સરળ બની ગઈ છે ને એટલા માટે ચાલો અ પછી આપણે મળીને વાત કરીએ
હા હા હા પછી મળીએ મને તમને સારું લાગ્યું
હા મને પણ જય શ્રી કૃષ્ણ
હા